હલો.
હલો.
શું મજામે?
હા, એકદમ મજામાં, તમે કેમ છો?
હું એકદમ મજામાં. હું તમને આ આજના આ હેલ્થ વિશે થોડુંક ક અ કેવા માંગુ છું, કે ત અમણાં મારી હેલ્થ થોડી ખરાબ છે, પણ પણ અ હું આ ડોક્ટરે એમ કીધું કે દરરોજના દોડવું જોઈએ, અ ચાલવું જોઈએ, કસરત કરવું જોઈએ, અને અન્ય બધું અ અ વર્કઆઉટને એવું કરવું જોઈએ, સમયસર ગોળી લેવું જોઈએ, તેથી તમારું શરીર ફોક્કસ રહે. સારું રહે.
હા એવું તો કરવું જ જોઈએ, કારણ કે આપણું શરીર સ્વસ્થ રહે તો આપડે ઘણું બધી કાર્ય કરી શકશું અને આપણને આલસ એવું નહી લાગે એમ એટલે આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ અને આપડે કોઈ પણ કામમાં મન મન લાગવા જોઈએ એમ કારણ કે, આપડું શરીર સારું ના રહે આપડું કોઈ પણ કામમાં મન નહી લાગે. અને આવી નાની નાની બીમારીને કારણે આપણું શરીર પણ એટલું નબળું પડતું જાય છે, જેના કારણે આપણા શરીરમાં ઘણા બધા રોગો પણ થવાની શક્યતા વધી જાય છે, જેથી કરીને આપણે જે જે આપણને જે બીમારી થઈ હોય આપણે પહેલાં જ ડૉક્ટરની બધી સલાહ લેવી જોઈએ અને ડૉક્ટર આપણને શું સલાહ આપે છે તે યોગ્ય કાળજી કરવી જોઈએ, અને યોગ્ય તેના ઉપયોગને જે આપે છે જે પણ જે કહે છે ડોક્ટર તે પાલન કરવું જોઈએ, અને ડોક્ટરની જે પણ દવા આપે છે તે સમયસર પીવું જોઈએ. એવું નથી કે આપણે જે સવારની દવા છે સાંજે પીએ એવું ના કરવું જોઈએ, જેના કારણે આપણને. બોડી ઉપર ઇન્ફેક્શન થાય છે, જેના જેથી કરીને આપણે શરીરને એઉ ગર ગરમ અલગ જે આપણું શરીર ગરમ થઈ જાય, જેના કારણે આપણને ગમે તેવા એ એલર્જી થઈ જાય છે, જેથી કરીને જે સમયે આ રોક આપણને દવા આપે છે તે સમયે તમારે પીવું જોઈએ. તમારું શરીર હમણા કેવું છે? એટલે તમે જે ડોક્ટર ને એટલે ડોક્ટરની સલાહ લીધેલી હશે ને તો જ પી થશે ને દવા.
હા હું પણ ડોક્ટરની સલાહ લીધી હતી, અને જેના કારણે હ સેહત હમણાં સારી છે. દરરોજના હવારમાં ઉઠીને દોડવું જોઈએ, કસરત કરવી જોઈએ, વહેલો ઉઠવો જોઈએ, જેથી હેલ્થ સારી રહે, નહી તો તમે હેલ્થ ખરાબ રહે છે. હા હર ખાવા જોઈએ કેળા ને એવું બધું તેના લીધે હેલ્થ સારી રહે.
હા એ તો જોઈ જ કારણ કે આ ફળ, ફ્રૂટ આપણે ખાઈ તો આપણે લીધ આપણું શરીર ખૂબ હેલ્ધી રહે, અને સારું રહે. આપણે જેટલું બહાર નુ જંક ફૂડ ઓછું ખાંશું તેટલું આપણા શરીર માટે સારું છે, કારણ કે આજના આધુનિક યુગમાં હમ તો બહુ બધું મળે છે ફાસ્ટ ફૂડને બહારથી, જેથી કરીને ખાવ એટલે ખાવુ જોઈએ પરંતુ ઓછું માત્રામાં ખાવું જોઈએ એમ, મહિના મે એક વાર ચાલી જાય, પરંતુ તો મહિનામાં આપણે ઘણી વાર ખાવા જઈએ, તો આપણા શરીરને પણ એ સપોર્ટ ન કરે અને એટલો ફુગાવો રાખે અને એસિડિટી જેવા તમામ પ્રકારના પછી એવા બધા રાખે છે, જેથી કરીને આપણે આવું બધું ખાવાનું. અવોઈડ કરવો ખૂબ જરૂરી છે, તો તમે આવું બહારનું બધું ખાવ છો કે પછી ઘરનું જ ખાવ છો?
અને હું. તો વ્ય એક ટાઈમ બીટ એટલે પેલું ચિકન એવું ખાવ અને એક ટાઈમ શાકભાજી એવું એટલે સેહત અને પ્રોટીન જળવાઈ રહે, તેથી આપડી. એનર્જી ની ઘટે અને હું બહાર ન બહ અવોઈડ કરું છું ક કેમ કે, તે સારું ના આવે ગમે તેવું તેલ વાળું આવે એટલે આપણા હેલ્થ પર ખુબ જ અસર પડે છે, જેના લીધે આપણી હેલ્થ બગડે અને આપણે વધુ દવાઓ આને વધુ પીવી જોઈએ, જેથી જેથી આપણી હેલ્થ ખરાબ થાય છે. જો તમે માંદા હોય તો દવા લેવી સારું છે નહી તો તમે એમન ગમે તે માંદા પડી જઓ અને તેના લીધે લોંગ ટર્મ આપણને વધુ અસર પડે છે.
હા એ તો છે જ કારણ કે, આવું બહારનું તો ખાવાનું અવોઈડ કરવું જોઈએ, કારણ કે બહારના બધ જે ફાસ્ટમાં તમે જાણ એટ કે એ તરત રડી થઈ જાય છે, જેથી કરીને એ પચવામાં ખૂબ જ ઘણ વારો લાગે છે, જેમ કે નૂડલ્સ હોય છે, તે પણ આપણને એકદમ આખો મેડનો જ બનેલો હોય છે. જેથી કરીને આપણે વધારે ખાઈએ તો આપણા ફુગાઓ જેવો થઈ જાય છે, અને આપણને અંદર રાત્રે ઊંઘ પણ ના આવે વધારે ખાઈ લઈએ, તો એટલે ખાવું જોઈએ માત્રામાં ઓછું ખાવું જોઈએ મહિનામાં એક વાર ચાલી જાય, અને ઓછા માત્રામાં જ ખાવું એવું નહીં કે આપણે એક ટાઈમ ખ તો વધારે ખાવું જોઈએ. એવું નહીં કરવું જોએ, આપણે પણ આપડે વધારે ખાઈ તોછી સવારે પણ ખબર પડે પેટ. માં કેટલી જાર ભરે છે, અને મા આપને દુઃખે પણ છે, જેના કારણે આપણે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે, ત્યારે આપણે ડોક્ટરની સલાહ ના લઈએ તો પછી આપણેે ઘરે જો ઈલાજ કરીએ તો પણ એ તો સારું છે, પરંતુ ઘરે આપને લિ કે પછી ઇનો એવું કય લેય તો પણ આવી જાય છે અમુકવાર, પરંતુ આપડે વધારે એવું ખાઈ પીડું હોય તો પછી એ ન આવે એમ, જેથી કરીને ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂર છે. મારા ઘરના પણ લોકો બધા ઘરેલુ એલાજમાં ખુબ માને છે, કારણ કે નાની નાની બીમારી હોય છે, શરદી છે, તાવ છે ઉધરસ છે, તેના અમારે શરદી માટે તો એજ કે હુંફાળું પાણી અંદર બધું એટલે બાફ લે છે ને આ સરૂ થઈ જાય છે અમને તો અને ટાવમાં તો એજ કે બધ બધું મ કે જે ગરમ ગરમ ખાવાનું હોય તે ખાય છે અને ફળ, ફ્રૂટ અને બીજું તો ઘણું બધું પ્રકારની ઘરેલું ઇલાજ છે અને ઉધરસ માટે એ જ કે, આપણે કોઈ આ અદરકનું એક પેલું ખાઈએ ટુકડો જો હો તો પણ સારી થઈ જાય છે. શું તમે એવો કોઈ ઇલાજ કરો છો ઘરેલું ઇલાજ?
હા, હું પણ અમુક ટાઈમ ઘરેલો ઇલાજ જેમ કે ઠંડક વધુ થાય તે માટે હું વધુ ઘરેલું ઈલાજ જેમકે હ કેળા છે, પેલું અ સ સફરજન, તરબૂચ અને તે વ વધારે ખઉં કેમ કે, જેના લીધે ગરમીનું પ્રમાણ ઓછું ઘટે, પાણી વધારે પીવ, અ લીંબુ શરબત વધારે પીવ, એમ ક્યા શેરડીનો શરબત, કેરીનો જ્યુસ, વગેરે વધારે ખાઉં જેથી જેથી આપણું શરીર અને મન શાંત રહે, અને આપણને એસિડિટીને સુવિધા ઓછી રહે જેથી આપણને શરીર સારું રહે અને તે ખૂબ જ જરૂરી છે, જેના લીધે આપણી આપણી મેટાબોલ સિસ્ટમ પણ સારી રહે અને જેના લીધે પચન શક્તિ એ હમ્મ ખૂબ જ સારી રહે છે.
હા, એ તો છે જ કારણ કે, આપણને આપણા બોડીને ઘણી બધી એવી જેમ કે વાતાવરણના લીધે પણ આપણી બોડી એટલી સપોર્ટ નથી કરતી, એટલે કે હમને તમે જાણો છો કે વાતાવરણ પણ ખૂબ બદલી રહ્યું છે, જેના કારણે આપણા શરીર બોડી પર ઇફેક્ટ પડે છે, એટલે કે વાતાવરણમાં એટલે કે અમુક વાર ઠંડી હોય છે. અમુકવાર એટલી બધી ગરમી પણ પડી છે અને અમુકવાર એટલું ઠંડુ વાતાવરણ થઈ જાય છે, જેના કારણે આપણને એટલું એ બોડી સપોર્ટ કરતી નથી અને ગમે ત્યારે વરસાદ પણ પડી જાય છે એટલે વાતાવરણના કારણે આપણને માથાનો દુખાવો પણ થાય છે, શરદી થાય છે, આવી ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન થઈ જાય છે. આપણે કરી શું શકીએ વાતાવરણ એટલું બધું બદલાઈ રહ્યું છે, જેના કારણે આપણને આવી બધી બીમારી જોવા મળે જ છે, કારણ કે વાતાવરણ બદલાવાને કારણે છે પ્રદુષણ, કારણ કે પ્રદુષણ એટલું થાય છે દેશમાં જેના કારણે વાતાવરણ શું કર છે વાતાવરણમાં ગમે ત્યારે જેહરી વાયુ ઉત્પન્ન થાય છે, તેથી કરીને એ આપડે શ્વાસ લીએ હવામાં હવામાન જે પણ હવા આવે છે, જે પણ આપણા શરીરમાં જાય છે, શ્વાસ લેવા તેથી કરીને તે આપણા બોડીને આટલું બધું ઇન્ફેક્શન કરે છે, તો તમારા ગામમાં કેવા છે બધા લોકો આમ વાતાવરણ એટલે કે, તમારા જે આજુબાજુ મચ્છર કરતા લોકો ત્યાં ગંદકીને એ ઉ દૂર દૂર દુર્ગંધ આવે છે કે નહીં આવે છે?
નહી નહી હમારે અયા ત ખુબ જ પહેલાથી એવું અ પહેલાના પેલાના લોકોએ ડિસાઇડ કરલું કે ગંદકીનું પ્રમાણ હોવું જ ન જોઈ, તેઓ હેલ્થ પર વધારે ધ્યાન આપતા હતા, એટલે અમે પણ હેલ્થ પર વધારે ધ્યાન આપ્યા, કેમકે તેઓ હવારમાં ઉઠીને કસરત કરતા, દોડતા હતા, ગામના લોકો અને ત્યાં એક ગ્રાઉન્ડ જેવું સે, ત્યાં બધા લોકો દોડવા જાય, હવારના પોરમાં એટલે ફિટનેસ નું પ્રમાણ ખુબ જ સારું રહે છે. સ્વચ્છતા પણ ખુબ જ જાળવી રહે. અ તમારે અહં કેવું છે ફિટનેસ નું પ્રમાણ અને સ્વચ્છતા નું પ્રમાણ?
અમારા ગામડાં ના લોકો પણ તમે કીધું કે હવે સવારમાં ઉઠીને એટલે કેમ્પ જેવો કરેલો છે, ત્યાં સવારમાં ઉઠીને બંને છ વાગે બધા ભેગા થાય છે, અને ત્યાં યોગા કરાવે છે પછી પાંચ છ રાઉન્ડ એમ દોડ એટલે દોડવાનું હોય છે. છે જેથી કરીને બધાને ફિટનેસ પણ સારી એવી રહે છે. અમારા ગામના બધા જ જેવા કે નાના નાના નાના બાળકોથી માંડીને વડીલો પણ આવે છે, એટલે કે વૃદ્ધ જેવા લોકો પણ બહ રસ લે છે, ને એ લોકો પણમ આપણા આપણાં કરતાં વધારેમાં લોકમા સ્ફૂર્તિ વધારે રાખે, આપણેતો આમળાના જનરેશન અન વાળા છે. એ લોકો એલોકો ત પેલા નાઈનટીઝના તેથી કરીને એ ના બધા એ પણ શરીરમાં ઘણા બધાં પ્રકારના એ દેશી ઘી અને એવું બધું મોસ્ટઓફલી દેશી અને ઘરનું ખાતા જેથી કરીને એ લોકોનું શરીર હમણાં પણ એટલું મજબૂત છે. કારણ કે આપડે તો આજનાં આધુનિક દવા વળી. કોઈ પણ પ્રકારના ફ્રૂટમાં પણ દવા હોય છે, ખાવાનું પણ દવા વાળુ જ હોય છે. અને બધું એવું છે જેથી કરીને આપણું એટલું બધું શરીર આપણને સપોર્ટ ન કરે. પરંતુ આપણે જે વડીલો છે આપણાં દાદા દાદી છે તે લોકો ના શરીર એટલું મજબૂત રહે છે. અને એ લોકો હમણાં પણ એટલા બધાં તંદુરસ્ત છે, આપણેે તો ખબર ન આગળ જતા આપણું શું થશે, કારણ કે આપણે તો હમણાં તો બધું જ પ્રકારમાં દવાઓનો ઉપયોગ થાય છે, અને બધાં આવી જ કે ફ્રૂટ છે શાકભાજી છે તેવા પ્રકાર તે થાય છે, શું તમારા ગામમાં હમણાં બધા જે વડીલો છે, તે પણ આવે છે દોડવા માટે!?
હા. અમારા ગામના પેલા તમે કીધું ખરૂ કે પેલાના જમાનાથી જ ફિટનેસ નું પ્રમાણ ખુબ જ વધી વધેલું હતું એટલે અમે પણ તેમને જોઈને, કે ફિટનેસ રાખવી જોઈએ અને પેલું ડાયટને એવું પેલાથી ખાવું જોઈએ અને તેથી આપણે ફોકસ રહે અને આપણાં કોઈ પણ ગોલ્ડ હોય તે વેલા પૂરા થયા છે અને આપણે કઈ આપણે કઈ નસો નની કરીએ દારો ની પીએ ગાંજો નની પીએ તેથી, ખુબ જ સારું રહે છે.
હા એ તો એવું જ હોય કે આપણેે હમણાં થી જ સિગારેટ કે પછી ગુટકા કે પછી અન્ય પ્રકારના કોઈ પણ વ્યસન કરવું જોઈએને એમાં કીધું કે દારો દારૂ તો બો આપણાં શરીરને અસર કરે છે. આલ્કોહોલ કારણ કે એમાં એટલું બધું આપણને આયુષ તૂકો ભરી રહી છે અને આપણે કેટલા વર્ષ જેવું આપણને ખબર ગમે ત્યારે જ આપણું મૃત્યુ થઈ જાય છે. એટલે આવું બધા વ્યસનથી દૂર રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે એ આપણાં શરીરને ખૂબ મોટા પ્રમાણમાં અસર કરે છે. હમણાં તો તમે જાણો છો કે ગુટખાઓમાં પણ આ વેચે છે, તો એમાં દર્શાવેલું હોય છે કે તમે આ ખાવાથી આવું થાય છે. તો પણ લોકો એવું ખાય છે, કેમ એવું કરતા ખબર નહી, એ લોકોની પોતાની જિંદગી પડેલી જ નથી, કારણ કે આવું એડ છતાં એ થાય છતાં એ લોકો ખાય છે તો પછી એ લોકો ના શું બુદ્ધિ હોય એ જેથી કરીને આવા લોકો એવું ખાવાનું જોઈએ નહી. સારું મળે કોઈ વાર આપણેે આવી પર બીમારી વિશે હમણાં થાય જ કરે છે. પાછા મળીશું હા.